હલો
હા
બેન તમને મારા કેમ છે બેન
હું મજામાં છુંને તમે
હા હું પણ મજામાં છું તમને મારો અવાજ આવે છે
તમને મારું હવે જાગ છે
હા બનાવે છે હું તમારા જોડે જે વીજળી વિશે વાત કરવા મામાંગુ છું તો હું કરી શકું
હા વનકર
સન અ વીજળી માનવ જીવન માટે વીજળી છે ને એક આધુનિક સૌથી મોટી શોધ છે વીજળી જે છે ને તે ઉઊર્જાના રૂપ સ્વરૂપમાં છે વીજળી એટલે આપડું આ લાઈટ ને આ બધું છે ને એને વીજળી કેહેવાય તે ઉર્જા ના સ્ત્રોતમાં કપડા પહેરે છે ને માનવના જીવન માટે અગત્યની એકદમ મહત્વની ભેટ આ આધુનિક બની ગયેલી છે વીજળી વિના દૈનિક જીવનની કલ્પના કરવી બી આજના જમાનામાં મુશ્કેલ છે વીજળી ઉર્જાનોો પ્રવાહ છે અને વીજળીની શોધ છે ને વીજળીની શોધ બેન્જામિન ફ્રેકલીન નામ જાણીતું છે ને તેવા વૈજ્ઞિક કરી હતી તેમના તેમને પત પતંગ ના ઉપયોગ દ્વારા જે બેન્જામિન ફ્રેકલિન છે ને એ જાણીતું વૈજ્ઞાનિક છે એમણે પતંગ ના પ્રયોગ દ્વારા સાબિત કર્યું છે કે આકાશની વીજળી એ જ વિદ્યુત છે વ્યસાયિક ધોરણે વ્યવસાયિક ધોરણે વીજળી નનો ઉપયોગ થોમસ એડિસનની બલ્બની શોધ દ્વારા થઈ હતી એમણે વૈજ્ઞાનિકે કદી મૂકેલી પર થોમસ એડિસન છે ને જયારે એને બલ્ભ ની શોધ કરી ને ત્યારે વીજળીનો પ્રકાશ અ, આ, હું. ક સમગ્ર જીવનમાં આવ્યો. ને આજના જમાનામાં વીજળીનો પ્રયોગ કે ના મતલબ વીજળી વગેર જીવન અશક્ય છે વીજળી એટલી લોકોના લોકોના જીવનમાં એટલો એને ઇમ્પોર્ટન્ટ છે ને કે વીજળી વગર અગર વીજળી એક દિવસ બી નહી આવે ને એક દિવસ તો કલાક બી ન આવે ને તો લોકોનું કામ બધું બેસી જાય છે આજના જમાનામાં ઘરોમાં બેંકોમાં હોસ્પિટલો, હોસ્પિટલોમાં, કારખાનાઓમાં. બધી જ જગ્યાએ વીજળીનો એટલો ઉપયોગ છે ને કે વીજળી વગર જરાક બી કામ નહીં બની શકે. એમાં આપનું શું કેવું છે, બેન?
હા મેમ, તમે જે પણ કીધું ને, એ ખુબ જ સરસ કીધું છે. અ વીજળી વિશે જો હું તમને કહું ને, તો વીજળી બચાવવી એ આપણા માટે અને પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે. આપણેે બધા ઘર કે, ઓફિસ ના નાની- નાની આદતો અપનાવી જોઈએ‌. જ્યારે ઓરડા માંથી બહાર જઈએ ત્યારે લાાઈટ અને પંખો બંધ કરી દેવા જોઈએ. જૂના બલ્બ ની જગ્યા એ એલીડી લાાઈટ વાપરવી જોઈએ. એસીનું તાપમાન ચોવીસ થી છવ્વીસ ડિગ્રી વચ્ચે રાખો. આ રીતે તમે વીજળી બિલ ઓછું કરી શકો છો. જો તમે આ બધી વસ્તુઓ તમને ખબર હોય. તો હું બીજું બી કહેવા માંગુ છું. કે કુદરતી પ્રકાશનો ઉપયોગ છે, દિવસે બારી-બારણાવાળા ખુલ્લા રાખીશ. સૂર્યપ્રકાશનો વધુ ઉપયોગ કરવો જોઈએ, જેથી વીજળીનો ઉપયોગ ઓછો રહે. દિવસમાં આપણે જેટલી વીજળી બચાવી લઈએ ને, તો તે આપણાને બીજા દિવસે કામ આવે. અને ટીવી કે કમ્પ્યુટર વાપરી લીધા પછી સ્વિચ બોર્ડ થી બંધ કરી દો. તો તેનાથી પણ આપણે વીજળી થોડી ઘણી બચાવી શકીએ છીએ. હંમેશા વધુ સ્ટાર રેટિંગ, ફાઈવ સ્ટાર વાળા ઇલેક્ટ્રિક સાધનો ખરીદો. એટલે એમાં શું છે કે, સારાથી સારા આપણે અ સારા માનું જો. ખરીદી અને તો તેમાં વીજળી વપરાશ ઓછો હોય છે. અને આપણે જે દસ વોલ્ટ નું જે બલ્બ મળે છે ને. તો તેમાં વીજળી બહુ ઉપયોગ. યુઝ થાય છે, એટલે આપડે એ બલ્ફ નહીં યુઝ કરવું જોઈએ. આપડે વધારે પડતું છે ને. જેના યુન જે બલ્બ નું રીડિંગ ઓછું હોય ને. તે તે જ બલ્ફ યુઝ કરવો જોઈએ. અને એના પછી, હ, જો વાત કરું ને સોલાર એનર્જી તો જે છે ને, ઘરની આગાસી છે, પણ સોલાર પેનલ લગાવી. મફત વીજળી મેળવવું જોઈએ. સોલાર શું છે કે, આપણને અ દિવસ આખો દિવસ તાપમાં, સોલાર છે ને, એમને તાપમા લ અને આપણેને વીજળી ઉત્પન્ન કરે છે, તેનાથી છે ને, આપણે વીજળી પણ બચાવી શકીએ છીએ. એસી અને ફ્રીજ જેવા સાધનો સમયસર સાફ રાખો, જેથી ઓછી વીજળી વાપરે, આ બધાની વધુમાં વધુ ધ્યાન રાખવું જોઈએ. જેમ તમે કીધું ને કે, વીજળી વગર આપણું જીવન અશક્ય છે. તો તે સાચી વાત છે. પહેલેના જમાનામાં વીજળી હોતી નથી, એટલી બધી પહેલેના જમાનામાં લોકોને એની આદત પડેલી હોય. તો તે હિસાબે એ લોકો પોતાનું જીવન જીવતા હતા. પરંતુ આજે વીજળીનો એટલો સમાવેશ થયો છે આપણા જીવનમાં કે આપણે વીજળી વગર રહી શકતા નથી જેમ કે આપણે ઘરમાં આપણે ઘણી બધી વસ્તુઓ છે જેમ કે ટીવી છે, ફ્રીજ છે, કુલર, વોશિંગ મશીન પંખા, એલઈડી, મિક્સર તો આ બધી આપણે રોજીિંદા જીવનમાં યુઝ કરવા વાળી વસ્તુઓ છે. હું એસી નું નામ નઈ લઈશ, કારણ કે એસી બધા ના ધરે હોતી નથી. પરંતુ ફ્રીજ તો બધાના ઘરમાં જ હોય છે. અને એની જરૂરત આપણાને ખુબ જ લાગે છે એક દિવસે લાઈટ ન હોય તો ફ્રીજમાં રખેલું સામાન બધું બગડી જાય છે આપડણે એની એટલી આદત લાગી ગઈ છે કે ફ્રીજ વગર તો આપણે નહી રહી શકીએ અને એના પછી જો પંખા ની વાત કરું તો પંખો આપડણે આપડા જે છે ને ચોવીસ કલાક પંખવો જોઈએ ઠંડીમાં તો ચાલી જ પરંતુ ગરમીમાં વગર પંખાાય તો આપણાથી ન રહેેવાય તો વીજળી આપણા માટે બહુ અગત્યની છે તમે કઈ કેવા માંગો છો આગળ
હા બેન તમે જે કીધું તો એકદમ ખરેખર સાચું કીધું કે આજના જમાનામાં વીજળી વગર કઈ પણ કાર્ય ઇમ્પોસિબલ છે કેમ કે ઘેર તમે ઘેર વપરાશ ના કીધું ઘેર પ્રશના તો ચાલ બરાબર છે એ વાત તો મે બરાબર કીધી કે જે પ્રશ્નમાં ભી આજકાલ વીજળીનોો ઉપયોગ એવો કરવો જોઈએ કે જે વીજળી વચે ને જો વીજળી ના હોયને તો કેટલાક કામો લોકોના ઘેરના અટકી જાય છે ને ઘેર ની તો વાત છોો હમણાં દવાખાનાઓમાં દવાખાનામાં વીજળીનોો એટલો વપરાશ છે કે એની જગ્યા એ લોકોને જો એક દસ મિનિટમાં લગીનની વીજળી જાય ને તો પછી ત્યાં બ જરાક બી જીવન પેલો ઇમ્પોસિબલ થઈ જાય કેમ કે દવાખાનાઓમાં એવી મશીન આધુનિક તરીકે આવી ગયેલી છે ને ઇલેક્ટ્રોનિક મશીન કે જે અ આપણા પેશન્ટને જે લોકો જે પેશન્ટ છે ને એ લોકોને જીવવા માટે એકદમ જાણે કે વેન્ટિલેટર ને આપડા એટલી દવાખાનાઓમાં એટલી મશીન છે ને જે ઇલેક્ટ્રોનિક થી ચાલે જેને બીજા કોઈ જગ્યા થી ચાલી જ નહી શકે તો વેન્ટિલેટર હોય કે પછી બીજું સક્ષંગ કરવાની એવી કઈ મશીનો હોય જેટલા અ અલગ અલગ છે દવાખાનાઓમાં એ જે મશીન વીજળી વગર ઇમ્પોસિબલ છે તો એ લોકો ને વીજળી ને એવી સરક કરવું જોઈએ ને કે એ લોકો ને વીજળી બચાવીને ને એ લોકો વીજળી જાય બી ના તો ભી એ લોકોને કાળજી રાખવી પડે કે આપડણે કાંથી પેલી મશીન ચલાવવી જોઈએ કેમ કે વીજળી વગેરે છે ને પેશન્ટ એકદમ ત્યાં બેકાર છે એટલે દવાખાનાઓમાં જો જીવન બચાવવું હોય ને ત્યાં પણ વીજળી એકદમ અગત્યની છે ને બીજા જો વાત કરું તો કારખાનાઓમાં કારખાનાઓમાં જે કામ ચાલતા છે ને બધા માણસો કરતા છે પણ જો એક દિવસ ત વીજળી ના હોય મિલોમાં કારખ માં ઉદ્યોગ ના બધા ઉપકરણોમાં તો વીજ વગ જરા બી કામ ના ચાલે એ લોકો ન ધંધો થપ થઈ જાય એટલી જીવન જરૂરિયાત વીજળી એટલી ઈમ્પોર્ટન્ટ થઈ ગયેલી છે ને કે માનવ માનવ જીવન વીજળી વગર અશક્ય થઈ ગયું છે અ પહેલા જમાના માં ચાલી જતું પણ જ્યારથી આ વીજળીની લોકોમાં એટલી બધી અંદર જરૂરત થઈ ગયેલી છે ને કે વીજળી વગર નથી ચાલતું બીજી વાત પેલા વીજળી કોલસે ચાલતી હતી કોલસાના ઉપકરણોથી વીજળી ચાલતી હતી હમણાં કોલસો અપર્યાપ્ત માત્રામાં છે અ તો હમણાં વૈજ્ઞાનિક લોકો એ હજી શોધ કરી છે વીજળી ની કે ક્યાંથી ઉત્પન્ન કરી શકાય એના લીધે હજી શોધ ચાલતી છે પરંતુ તો હોય એ લોકોએ ઘણું સારું કામ કર્યું વૈજ્ઞાનિક લોકોએ કે વીજળી ઉપકરણો માટે એ લોકોએ પવન ચક્કી લગાવી પવનચકીથી વીજળી ન ઉત્પાદન થાય છે ત અહીંથી જ કોલસાની બચત છે બીજી ઝાડવાથી સોરી પહાડ થી સમુદ્રમાંથી જો પાણી ઝડપથી ચાલે ને ઝડપ થી નીચે પડે ને પાણી એનાથી બી એ લોકોની શોધ ચાલી રહી છે એનાથી વીજળી ઉત્પન્ન થાય છે તેના જે ઉત્પન્ન થાય ને ઉઊર્જા એ વીજળી ના સ્વરૂપમાં છે એનાથી ઉપકરણો ચાલુ થાય કે વીજળી ન સ્વરૂપ ચાલવો જોઈએ અ સમુદ્ર સમુદ્રની પાણી લહેરોથી એનીથી વીજળી ન ઉપકરણો ચાલુ છે બેન આપણા દેશમાં કોલસાની ખપત છે ને પહેલા કોલસા ના લીધે જ બધી ઉર્જાઓ પર્યાપ્ત ઉર્જા ઉત્પન્ન થતી હતી ને કોલસા ની ખપત ના લીધે હજી વૈજ્ઞાનિક લોકોએ સારી શોધ કરીી છે કે વીજળી ઉત્પન્ન કરવાના અનેક ઉપકરણો શોધ્યા એ લોકોએ કે વીજળી બના વીજળી જો આજના જમાનામાં જાય ને તો બધા જ બધા જ ધંધા કારખાના ને માનવ જીવન બધું અસ્તવ્યસ્ત થઈ જાય એના વગર કઈ કામ ના બની શકે એટલા આજના જમાના પણ આપણે જેના થી આપણું ટીવી જેમ તમે ઘરના ઉપકરણો ની વાત કરી ટીવી ફ્રીિજ પંખા એ બધું છે જ ને મેન છે હમણાં મોબાઈલ ચાર્જર લેપટોપ ચાર્જર એ બધી જરૂરિયાત ન આવી વીજળીનોો ખાસ ઉપયોગ છે જો વીજળી ના હોય ને તો આ બધા ઉપકરણો આ બધા સાધનો બધા બેકાર છે એના વિશે તમારું તું તાત્પર્ય છે
હા તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે જો હું વીજળી વિશે વાત કરી ને આ તો આપડે બધી જે વાતો કરી ને વીજળી વગર આપણા કામ ન થાય ને તે એના માટે કરી છે તો વીજળી શું છે તે પણ હું તમને કેહેવા માંગુ છું કે જેડીી એ ઉઊર્જા નું એક સ્વરૂપ છે જે અતિ સુૂક્ષ્મ ગણો ના વહનથી ઉત્પન્ન થાય છે અને ચાલુ વીજળી છે ને જે વાયરો દ્વારા આપણાના ઘરો સુધી પહોંચે છે અને ઉપયોગ કરવાનો ચલાવી છી અને સ્થિર વ વીજળી ની વાત કરું ને શિયાળામાં કપડા કે પ્લાસ્ટિકની અ કુરશ સાથે ઘર્ષણ થવાથી જે ચટકોું લાગે છે ને તે પણ છે એના પ્રકારો છે અને ખજડી કેવી રીતે બને છે ખબર છે કોલસો અને ગેસ પાવર પ્લાન્ટમાં કોલસો કે ગેસ બળીને મોટા પ્રમાણમાં વીજળી બનાવવામાં આવે છે હા તો તમને બધું ખબર જ હશે બેન અ વીજળી તો ખુબ જ સારું કહેવાય છે આપણા બધા લોકોના જીવનમાં ને વીજળી વગર આપડણે કઈ કરી શકતા નથી આપણાને સવારથી લઈ ઉઠીયએ ત્યારથી અને સાંજે સુ સુઈએ ત્યાર સુધી આપણાને વીજળીનો બહુ જરૂરત હોય છે બેન તમે આજે જે મને વાતો કરી ને વીજળી વિશે તો મને તો ખુબ જ આનંદ આવ્યો છે અને તમે જો વાત કરી છે મારા જોડે તેના માટે તમારો ખુબ ખુબ આભાર
તમારા માટે મને એ વાત કરવાનો ખુબ જ આનંદ આવ્યો તમારો બી આભાર